રાધે રાધે.
રાધે રાધે કેમ છો?
છે તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું બાકી બાકી શું ચાલે?
હા બસ કઈ નહી. જો આ બાળકોનું વેકેશન પડી ગયું છે તો બસ એ લોકો સાથે થોડો સમય પસાર કરીએ છીએ.
હા એક ને તમે પણ બાળપણની મજા અ કરો છો.
બિલકુલ અરે મને તો મને પણ છે ને હમણાં આ છોકરાઓ ઘરે છે રમે છે બધું તો મને મારું મારું ભઈ બાળપણ યાદ આવી ગયું એવું.
હા એજ ને આપણને પણ એવું થાય કે આપણે કાસ બાળક હતા હતા તો કેટલું સારું હોય સકે.
હા હા સાચે આપણને આપણે જ્યારે નાના ના હોય ત્યારે આપણને એમ થાય ને કે મેં ક્યારે મોટું થઈશ ક્યારે મોટી થઈશ ને હવે આપ ડે મોટા થઈ ગયા છે તો એમ થાય કે ઓલા બાળપણના દિવસો જ સારા હતા.
એજ ને બાળપણ જીવનનો સૌથી મસ્ત સમય હતો એ સમય બેસ્ટ હતો હવે તો આમ થઈ ગયો કે રોજની આ જિંદગી એવી કે ડેલી એકનો એક જ ટાઈ અહ રૂટીન થઈ ગયો છે તો એમાં મજા પણ ના આવે.
હા, બિલકુલ હું પણ મારા બાળપણના દિવસો બહુ જ યાદ કરું છું. મારા બાળપણના દિવસોમાં અમે લોકો બી બહુ મસ્તી કરતા કેટલા અહ અહ આપડા પેલા બહેનપણીઓ સાથે કેટલી રમતો રમતા. તમને યાદ છે ને આપડે ઘર ઘર રમતા જેમાં આપણને દુલ્હા દુલ્હન બનતા અને આપડે લગ્ન કરાવતા અને ઘર ઘર રમતા કેવી મજા આવતી ને?
તા પછી કિચન સેટ લાવતા ને એમાં
હા, ત્યારે થોડી આપડી પાસે આવા બધા ફોન કે આપદડી પાસે એવા આધુનિક રમકડા હતા અને એટલું મા બાપનું પેલો એ એટલા એ બી ની હતા કે આપણને એવા સારા સારા રમકડા અપાવે એ બધું. તો આપણે તો ઘરની ચીજોથી જ કેવા મસ્ સ રમતા ને કેવી મજા આવતી પણ.
હા, બોવ મજા આવતી. આપના ટાઈમની તો રમતો પણ બોવ મસ્ત હતી. એમાં પણ એમ થતો કે ભઈ આખો દિવસ બાર જ રમતા હવે તો લોકો ઘરમાં બેઠા રેને મોબાઈલ વાપરતા રે બાળકો. આપણે તો પેલા ઘ ઘરમાં આવતા પણ ન થી બારે જ રમતા રેતા. ખો દિવસ
અરે હવે હવે ઉનાળાનું જાણે વેકેશન તો જ જે જે સવારના ગયા હોય પછી તો મમ્મી શોધવા નીકળતી કે હજુ છોકરાઓ કેમ આયવા નથી. એ સાંજ હૂધી રમ્યા જ કરતા અને કેવી રોટલી બી આમ કે ને અ ખાંડ અને ઘીનું પેલું આમ અ હા, ખાંડ ધીનું. પેલું અ રોલવાળીને એ ખાધું ને અને કોઈ ફ્રેન્ડના ઘરે જતા તો ત્યાં પણ ખાઈ લેતા અને કેવી મજાઓ આવતી! અને ઓલા માટીના વાસણો બનાવ તા, યાદ છે તમને?
હા, એજ ને બોવ સારો ટાઈમ હતો એજ ને એ યાદ કરીને હવે યુ એમ લાગે કે આપડે કેમ મોટા થઈ ગયા?
બિલકુલ કેટલું બધું રમતા. તમને ખબર પાંચિકા રમતા? હું નાની હતી ને મને પાંચિકા રમવાનો બહુ શોખ હતો. પાંચિકા એટલે ખબર ને ઓલા પથ્થરથી રમે તે.
એ તો હું ની લાય રયમી ક્યારે પણ.
હા. તમારા ટાઈમ તમે રમ્યા હશો. હા, પાંચિકા એટલે બધા નાના નાના ગોળ છે ને પાંચ પથ્થર જે હો હોય. એને આમ ઉછાળીને પાછું એક હાથ નહીં નહીં એક ઉછાળવાનું પછી હાથમાં લેવાના પછી એક-એક-એક લેવાનું પછી બે ની જોડી વાની. યાદ આવી ગયું મને. યાદ ના આવે હું છે ને ગામમાં અમે અહીંયાથી પહેલાં અમે શહેરમાં રહેતા હતા તો વેકેશનમાં ગામમાં જતા ને તો મારી બેહેનપણીઓ સાથે હું બહુ રમતી. મને બહુ પછી તમને ખબર ઓલી માચીસ ના ઓલી માચીસ હોય ને એ એની આગળ પાછળની જે પ્રિન્ટ વાળો ભાગ હોય ને
હા
હા એ ઈ બર અત્યારે તો છોકરાઓ પાસે કેવા પ્લેઈંગ બધા કાર્ડ ને એવું બધું હોય, જાતજતના કાર્ડ હોય, એ લોકો કો પાસે. તો ત્યારે અમે લોકો ઉં છે ને માચીસ ના વોલા બોક્સના પ્રિન્ટ વાળા ભાગ ફાડીને છે ને અમે લોકો બધી ભેગી કરતાને એ રીતે મતલબ રમતા આમ આમ એને ચીપીને રમતા ને એને બધું સેમ સેમ પ્રિન્ટ આવતી ને તો એ બધી મારી એમ.
હાએ કેટલા બધી રમત હતી પેલા. પણ પેલા એટલા બધ એટલી બધી ચી વસ સૂ ન હતી પણ ટાઈમ બહુ સારો હતો પેલાનો.
હા પછી લંગડી કૂદ રમતા.
હા લંગડી રમ કુદ હા લંગડી કુદ રમવાવામાં તમે સારુ સચ સાચું કીદુ મને બહુ મજા આવતી મને પણ.
હા મને તો મારા બાળપણના દિવસો બહુ યાદ અને પછી છે ને મારી એક નાની બહેન હતી ને તો અમે લોકો તો બીજી બી એક મારી નાની બહેન હતી પણ એ બહુ નાની હતી. તમારી જે ક બીજી નાની બેેન ને મારા કરતા તો અમે લોકો તો બો રમ હા આપને એ અ મારી પાસે છે ને બેઉની પાસે એક ઘીંગલી હતી એની અલગ હતી મારી અલગ હતી. તો એના માટે મસ્ત અમારી મમ્મીએ કપડાં સીવી આપતા અને બધું મસ્ત મસ્ત બનાવી આપતા તો મારી અમે લોકો છે ને એમના લગ્ન કરાવતા અને ટેલિફોન જેવા રમકડા ની નીકળેલા હતા.
હમ એ તો એક તો એ છેૈયા છૈયા વાળલો ફોન હતો એ મને ખબર છે.
છૈયા છૈયા વાળો ઓ ની એક તો સાચેના ટેલિફોન જેવા રમકડા હતા ફોન એનો વાયર બી બહુ મોટો હોય તો એક એ હોલમાં હોય ને હું રસોડામાં હોઉ પછી રીતે અમે લોકો છો ને એ ફોન બેઓ બાજુ ઓલા ફોન ના પેલા હોય જેવી રીતે વાત ની કરવાનું આવતું
હા હા.
છોડ એવી રીતે અમે લોકો વાતો કરતા ફોન પર પછી મારે બેવ ઢીંગલીઓના લગ્ન કરાવતા તો બસ એક દિવસ તમને ખબર શું થયું એની ઢીંગડી કંઈક ખરાબ થઈ ગયા હશે ને કશુંક તો થયું તું મારી બહેને તમને કવ મારી એટલી સરસ ઢીંગલી હ તી તેણે નીચે ફેંકી દીધી ને એના કપડાં ફાડી નાયખા. તો એ એ બધા દિવસો યાદ કરીને અત્યારે વી જોની હસું આવે ને કેટલી મજા આવે બહુ ઝઘડતા બી એટલા જ અમે લોકોને
હા, ને પ્રેમ પણ એટલો હતો.
હા. અ બહુ મજા આવતી તમારે કઈ બાળપણના કિસ્સાઓ હશેને ને
હા મારા પણ બો બધા છે હું તો ભાઈ જોડે ઝગડવાના પછી રમવાના અને કેટલા બધા કિસ્સા છે પછી ટીવી માટે રિમોટ માટે મસ્તી ઝગ ઝઘડો કરવાનું એ પછી કોઈ કે સીનચેન જોઇશુ. કોઈ ડોરે ડોરેમોન જોઈશ એમાં કેટલા ઝઘડો થતો હતો.
પેલા ખબર એવો કે હા જેના હાતે ના રીમોટ આવે એ જ ટીવી જોસે રિમોટ છુપાવી દેતા અને મારા હાથમાં રિમોટ છે એટલે હવે હું જ છુ. અમે કલાક કલાકનો વારો રાખ તવકે અમના હુ જોઇશ.
હા એજ ને હું પણ અમારે પણ એમ જ થતો એક કલાક ભાઈ જોતો ને એક કલાક હું જોતી પણ એ શિનચેન ડોરેમોન પછી ટોમેનજેરી એ કેટલા બધા કાર્ટ ટુનો હતા એ કાર્ટૂન જોવાની પણ બો મજા આવતી
અ ખબર શાકા લાકા બુમબુમ બુમ શરારત તું તું તું તું મે મેં અ પછી તમને ખબર પાપાય દસ ટેલરમેન
હમમ.
પછી એક ઓલું કાર્ટૂન હતું ખબર છે ટન ટીન. શીપ વાળુ કાર્ટુન આવતુ ટિનટિન.
એ મનેને ખબર એ પપ્પા એ ધ સેલરમેન હુ જોતી
પાલક ખાય એટલે એને કેટ
હા પાલકથી એને એનર્જી આવી જતી. અને એનું બોડી કેટલી એની બોડી કેટલી મોટી થઈ જતી, એટલો પતલા થી એટલો એવો મોટો થઈ જતો.
જો સ્કૂબી ડૂબી ડું ખબર એક ડોગી વાળો કાઢ
હા હા હા એ ભી બહુ સારો આવ તો
મને બહુ જ ગમતું પછી એક બીજું બી છે ને એક કાર્ટૂન હતું મિસ્ટર ફ્રેડ એન્ડ ફિસ્ટોલ કે એવું કંઈક તો નામ મને યાદ નથી પછી નોડી નોડી નોડી તરે હા બોબ ધ બિલ્ડ. ઘર
પોફ ધ બિલ્ડર પછી એક એક રજુ હતો ઓસબલ વાલો જ
હા હા ઓસ્વોલ્ડ હા ઓલું ઓક્ટોપસ વાળું હો ઓક્ટોપસ વાળું હો હા ઈ તું બહુ ગમતું ને બહુ જ મજા આવતી.
એ પણ બહુ સારો લાગતો મને હોસ્પિટલ હું તો સ્કૂલ જતી ને ત્યારે સવારે જોઈને જતી
અત્યારે છોકરાઓ કાર્ટૂન જોએ તો આપણા ટાઈમે બી બહુ સરસ સરસ કાર્ટૂન આવત
હવે તો કાર્ટૂન એટ એટલા સારા નહી આવતા આપણા ટાઈમમાં તો કાર્ટૂન બહુ સારા હતા
હું તો શીન ચેન પણ જોતી બહુ મજા આવતી શીન ચેન તો અત્યારે પણ આવે છે પછી તમને ખબર એક ગ એક એક છે ને જાપાનીઝ શો આવતો અમારા બાળપણની વાત કરું એક જાપાનીઝ શો હતો એને છે ને જાવેદ જાફરીએ એનું વોઇસમાં એને કોમેન્ટ્રી કરતા એનું નામ શું હત ધ ડાકેતિત કાસ્ટલ એવું કઇંક તો એનું નામ હતું બહુ મ જા આવતી એમાં એટલું હસું આવતું ને એમાં અલગ અલગ ટાસ્ક એ લોકો કર હા
હા એજ ને હા એ એ તાસ પાડો હા એ ભી બહુ હતો બરાબર હું મને ખબર છે પાણીમાં પડતા અને પછી ક્યાંય પણ જાતા અને એ આવા બધા
ન્ટ્રી કરતો કરતો એની આવાજમાં બોલતો એ બોલતો ને એનું સાંભળવા જ બહુ મ જા આવતી.
હા એ બરાબર મને એ શો યાદ આવી ગ્યો. શો નું નામ તો મને ખબર નથી પણ મિસ્ટર બિન હા મિસ્ટર બન પણ બહુ સારો આવતો
સ્ટર બિન જોવાની અહ તો અત્યારે પણ આવે છે અહ અહ એક પેહલા ખબર સોન પરી પણ સિરિયલ આવ તો એમાં પણ બહુ મજ અને ઓલું શાકાલાકા બૂમ બૂમ એ તો મારો ફેવરેટ હતો શાકાલાકા બૂમ બૂમ
હા, સેમ મને તો એ બધા મારા તો એ બધા ફિક્શનલ શો ફેવરેટ હતા જેમ કે આ શકાલકા બુમબુમ પછી સોનપરી પછી આ શરારત આ ત્રણ શો તો મારા મને ખુબ ગમતા. પછી આ કરીશ્મા કા કરિશ
હા, ઈ જો અત્યારે હું એ જ તમને બોલવા ન જ જેથી કરિશ્મા કા કરિશ્મા એ
હા હા એ પણ મને બહુ ગમતું તો એ ચાર શો તો મારા ફેવરેટ હ
હા અને એક ઓલું સાસ બહુ નું તુંતું મેમે આવતું ને એમાં પણ બઉ મજા આ
હા એજ હમણાં એમ થાય કે કાસ એવા બધા શો દો-દોબારા આવે ને હું એક વાર પાછા જોયું.
ને હમ પાંચ
એ એ મને નહી યાદ.
હા ઈ બોલ બહુ મજા આવતી અને પાંચ દીકરીઓ હોય ને એની જે વાઈફ હોય ને એક એક જે વાઈફ હોય ને તે તસવીરમાંથી હોય તેમાંથી એ બોલે
હા એ નહિ ખબર હા. બાકી બહુ બધા શો હતા અને બહુ મજા આવતી.
હા અમે તો ડબ્લ્યુ ડબ્લ્યુ ઈ ભી બહુ જોતા ફાઇટિંગ વાડું. ડબલ્યુ ડબલ્યુ ઇ, હા એજ ને ઓલા મજા આવતી હતી ઓલું સ્કૂબી ડૂબીવાળામાં બી કેટલી મજા આવ તી. એક બહુ બધા કાર્ટૂન હતા કે હજુ નામ યાદ નથ આવતા પણ બહુ મજા આવ
બઉ બધા કાર્ટૂન હતા એજ ને. આ
હા અને બાળપણમાં તો આપડે કેવી બધી આપડે રમતા ઓલા કંછા રમતા ખબર લખોટીઓ રમ તા અ અ ઓલું ગીલી દંડા રમ તા કેવી મજા આવતી ગીલી દંડામાં ને.
હા એજ ને. હા ભમડો ભમડામાં પણ બઉ મજા આવતી.
હા. હા એ તો બાળ તો ને તમારી સાથે તો આ બાળપણની વાતો કરીને મને દિલ ખુશ થઈ ગયું મારું મજ
હા એજ ને મારું પણ, બઊ મજા આવી છ. ચાલો પછી મળીયે આપડે.
હા ચાલો મળીએ આવજો. હા હા.